જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?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
હા એકદમ આવી રહ્યો છે બોલો ને
હા તો મેં અત્યારે તમને એ કેહેવા માંગુ છું કે અત્યારે જે યુવાજનો રેશન છે તેઓમાં વ્યસનનું ખૂબ વધારે માત્રામાં પ્રમાણમાં વધી રહ્યું છે અત્યારે તમે જાણો છો કે જે સ્કૂલમાં યુવાઓ ભણે છે તેઓમાં વ્યસન ની માત્રામાં ખુબ વધારે થઈ રહ્યો છે તેઓ સિગરેટ પી છે તેઓ પાન મસાલા ખાય છે અને તેઓ માટે આ ઉંમર જ નથી તેઓની કે તેઓ અ અત્યારે આ બધું કરે અને પણ તેઓ આ બધું કરી રહ છે તે તેમના સ્વાસ્થ્ય અને માટે ખૂબ હાનિકારક છે તેઓએ સમજવું જોઈએ કે કે અત્યારે આ બધું ન કરવું જોઈએ અને તેમના વાલીઓ પણ તેઓ પર થોડું ધ્યાન રાખવું જોઈએ કે તેઓ આ બધું ના કરે અત્યારના વાલીઓ પોતાના છોકરા ઉપર કશું ધ્યાન જ નથી રહે રહ્યા કે તેઓ શું કરી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે અને કેવું કેટલા વાગે ઘરે આવે છે. ને તે વાલીઓને કશું ખબર જ નથી હોતી તેઓ સમજવું જોઈએ કે અત્યારે આ બધું ન કરવું જોઈએ અને અત્યારની યુવા પેઢી એ પણ સમજવી જોઈએ કે આપણી આ ઉંમર નથી કરવાની અને આ ઉંમર નહીં પણ આગળ જતાં પણ તેઓએ આ બધું કરવું જ નહી જેથી કરીને તેઓના સ્વાસ્થ્ય ને નુકસાન થાય તેઓ કશું સમજી જ નથી રહ્યા કે શા માટે કે તેઓ કરે છે અને શું કરે છે. તેઓ બસ પોતાને પોતાની ઈમેજ તેઓને એવું લાગે કે તેઓ આ બધું કરશે તો કુલ લાગશે અને અત્યારના જેનજીઓ એવું સમજી રહ્યા છે કે આ બધું એક લાઈફ નો પાર્ટ છે પરંતુ આ એક બધી લાઈફ નો પાર્ટ નથી તેઓનું શરીર ધીરે ધીરે ખોખલું થઈ રહ્યું અને તેઓ ધીરે ધીરે મોતની તરફ આગળ વધી રહ્યા છે તેઓ આ વાત સમજી જ નથી રહ્યા
હા તમારી વાત એકદમ સાચી છે. હમણાં બધા કેટલા નવજુવાનો હમણાં જોવા ને પાન મસાલા થી માંડી ને સિગરેટ દારૂ એવું બધું પીતા જોવા મળે છે કેટલા વિદ્યાર્થીઓ સ્કૂલ થી છૂટી ને પાન ના ગલ્લા ઉપર આપણને ઉભા જોવા મળે છે તેઓ સિગરેટ થી માંડીને પાન મસાલા, માવા થી માણીને દારૂ બધું પીએ છે અને સ્કૂલ માં જતા વિદ્યાર્થીઓ આવું બધું પીએ છે એ સારું લાગતું નથી.
તે વાત તમારી સાચી છે. અને અત્યારના મે જોયા છે કેટલા યુવાઓ તો એવા છે કે જેઓ પાણીની બોટલમાં બધું દારૂ અને આવું બધું ભેળીને સ્કૂલોમાં લઇ જાય છે. અત્યારના શિક્ષકોએ પણ એ બધું ધ્યાન રાખવું જોઈએ કે આ બધું આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે. તોય આટલું બધું દારૂ આવી રહ્યું છે અને બધું થઈ રહ્યું છે. તો તેઓએ આ બાબતે ધ્યાન દોરવી જોઈએ. શિક્ષકોએ જોવું જોઈએ કે વિદ્યાર્થી શું કરી રહ્યો છે ક્લાસમાં શિક્ષકો જ નથી જોઈ ર હ્યા કે વિદ્યાર્થીઓ શું કરે છે. વિદ્યાર્થીઓ ચાલુ લેક્ચરે તેઓ પિઆ કરે છે અને તેઓ પછી ક્લાસ માં આવી રીતના જો દુર્વ્યવહાર કરે તો આચાર્યશ્રી એ ધ્યાન રાખવું જોઈ એ કે સ્કૂલમાં અત્યારે શું ચાલી રહ્યું છે અને શું નહીં અને જો આવા વિદ્યાર્થીઓ જોવા મળે તો તેઓ એલસી જ આપ દેવી જોઈએ વિદ્યાર્થીઓને. જેથી કરીને બીજા વિદ્યાર્થીઓ એ લોકોથી પ્રેરિત થઈને તેઓ આ બ નશામાં ના જોડાય જાય. જો આવું બધું ચાલતું રહેશે તો પછી આ અત્યારની યુવા પેઢીનું તો કશુ કરિયર જ નહી રહેશે. અને જો તેઓ અત્યારથી વ્યસનમાં પડી જશે તો તેઓ આગળ જતા શું કરશે તે તેઓને જ ખબર નથી. તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે આ બ ધી ઉમર તેઓની આ બધું કરવા થી અને જો તેઓ આ વાત બતે નહી સમજે અને જો અત્યારે જ તેઓ વ્યસન મુક્તિ નહી થશે. તો તેઓનું આગળ જતા કશુ જીવન જ નથી. તમાર શું માનું છે આ બાબતે?
હ, તમારી વાત બરાબર છે કે હમણાં ઘણા બધા વિદ્યાર્થી છે. આવુ વટુ મોર વ્યસનમાં જોડાઈ રહ્યા છે. એ સ્કૂલ વારાએબી ધ્યાન આપવાની ખુબ જરૂર છે પ બધા શિક્ષકો એ વાત પર ધ્યાન આપતા નથી. હમણાં હાલમાં જનતામાં એક સ્વર્ગમાં એક છોકરો પાણીની બોટલમાં વિસકી લઈને આવ્યો હતો. તે ખુલે આમ ક્લાસમાં શિક્ષક ન હોવાથી તે ખુલે આમ પી રહ્યો હતો. પ કોઈ બી સ્કૂલવાળાને ખબર પડી નથી કે તે એવું કરી રહ્યો. એટલે સ્કૂલવાળા બી તેમાં બે બુધ બેદરકાર છે. જેથી કરીને તેમણે બી એવી બધી સાવચેતી રાખવી જોઈએ. કે જેથી કરીને એવુ બધુ ન થાય અને ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલથી છૂટીને બધું દારૂ પિવા માટે ને એવા બધા સિગરેટ પીવા માટે ને જાય છે. જેથી કરીને એ લોકોનું વ્યસન બગડે છે તેની ખાસ ધ્યાન લેવી જોઈએ.
તે વાત તમારી સાચી છે. અત્યારે જો આપણે શાળામાં તો વિદ્ય અ શિક્ષકો ધ્યાન રાખે કે વિદ્યાર્થીઓ આ નહીં કરે અને તે નહી કરે. પરંતુ તેમ ના વાલીઓ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે મારો છોકરો સ્કૂલથી છૂટીને આટલા કલાકો થઇ જાય છે તોય ઘરે નથી આવતો તે શું કરી રહ્યો છે? જે કારણે તે ઘરે નથી આવતો. બસનું રીઝન હોય તો આપણે સમજીએ પરંતુ તેઓ પોતાના પર્સનલ વ્હીકલ લઈને જાય છે. અને તે પણ એ લોકોએ ના કરવું. વાલીઓ ગાડી જ ના આપવી જોઈએ. જો હવે છોકરાના અઢાર વર્ષ થયા જ નથી અને તેના પર લાયસન્સ જ નથી તો તેને ગાડી ચલાવવાનો કોઈ અધિકાર નથી. તે કાર ગેરકાયદેસર ગણાય છે. પરંતુ અત્યારના વાલીઓ એવુ સમજે છે કે છોકરાને વધુ ફેસિલિટી આપીશું તો તે સારી રીતે રહશે. પરંતુ એવું થઈ જ નથી રહ્યું તેઓ ગાડી આપી દે છે. જેથી કરીને છોકરાઓ આટા મારે છે. સ્કૂલથી છુટીને પછી અને પોલીસ વાળાઓ પણ કશું નથી કરી રહ્યા. પોલીસ પ્રશાસને પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ. જો વિદ્યાર્થીઓનો અત્યારે તેઓ કરિયર નહી બનાવશે. તો આગળ જતા પછી તેમનું કોઈ કરિયર નથી. થી. જો અત્યારથી તેઓ દસમાની પરીક્ષામાં ફેલ થશે. તો પછી આગળ જતા તેઓ શું કરશે? તેઓ કોઈ ગવર્મેન્ટમાં એપ્લાય નહીં કરી શકશે. અને જેથી કરીને આપણી જે યુવા પેઢી છે. તેને ગવર્મેન્ટમાં વધારે જોબના ને એવા કોઈ રીઝન જ નહીં મળશે. તો તેઓએ આ બાબતે ધ્યાન દોરવુ જોઈએ કે અત્યારે જ એમની લાઈફનો જે ગોલ્ડન ડેસ છે અને જે તેઓ કરવું જોઈએ તે અત્યારે જ કરી શકે છે. આપણે સમજીય છીએ કે અત્યારે એમની ઉંમર એવી છે કે તેઓ એન્જોયમેન્ટ કરવું જોઈએ. પણ એન્જોયમેન્ટનું તો એક તેઓ એવું જ માને છે કે વ્યસન કરે તો જ એન્જોયમેન્ટ થશે એવું નથી તેઓએ એક બાબતે ધ્યાન ડરવું જોઈએ કે અત્યારે જો એ તેઓ વ્યસનમાં વધારે ઘુસી જશે, તો પછી તેઓ નીકળવાનું ભારી પડશે. અત્યારે શરરૂઆત છે તો તેઓએ વ્યસન માંથી નીકળીજ જવું જોઈએ. પરંતુ તેઓ આ બાબતે સમજતા નથી અને તેઓ વ્યસન પર વ્યસન કરતા જાય છે. અને તેઓ વ્યસનમાં વધારે પડતા અંદર ઘૂસતા જાય છે. જો તેઓ અત્યારે નહીં છોડે વ્યસન. તો પછી તેમને આગળ જતા ખુબ ભારે પડશે વસ્ત વ્યસન છોડવાનું. અત્યારે તેમણે સમજવું જોઈ અને વ્યસન છોડી દેવું જોઈએ. પરંતુ અત્યારના વિદ્યાર્થીઓ એવું સમજી જ ન થી રહ્યા કે તેઓ શું કરવા જોઈએ, અને શું ન કરવું જોઈએ. અત્યારે જીની વાત લઈ લઈએ તો અમારા ગામમાંનો જ એક છોકરો છે, તે પર્વત સ્થળે ફરવા ગયો હતો તો અને તેઓએ ત્યાં ખુબ એન્જોયમેન્ટ કર્યું, અને પછી તેઓએ દારૂ પીધું હત તુ અને આવતી વખતે તેનાથી ગાડી નુ કંટ્રોલ ના રહેતા, તે ઠોકાયો હતો અને તેનું ખુબ દુઃખદ મોત થયું હતું. અને તેના લીધે સામે વાળા જે બીજા બાઈકર હતા, તેમને પણ નુકસ સાન થયું હતું. તેમના લીધે સમાજને પણ નુકસાન થાય છે. અને તેઓને પોતાને પણ નુકસાન થાય છે. તેઓ સમજ મજવું જોઈએ કે તેઓ આ બધું ન કરવું જોઈએ. જેથી કરીને સમાજને પણ નુકસાન ન થાય અને તેમને નુકસાન ન થાય તેઓ તો પી લે છે. અને પછી ભાનમાં રહેતા નથી. પરંતુ તેમના લીધે સમાજને ખૂબ વધારે માત્રામાં નુકસાન થઈ રહ્યું છે. સામે વાળા ની કોઈ કશું ભુ ભુલ નથી હોતી. તેઓ એકદમ એકદમ મ મતલબ નિર્દોષ હોય છે. તોય તેમને તેમનો ભોગ બનવો પડે છે. તો તેઓ સમજવું જોઈએ. કે આ બધું એમના માટે નથી. અને આ બધી વસ્તુ તો એમના માટે બની જ નથી. આ તેઓ અત્યારે જ ભારી માત્રામાં નસો કરે છે. જેમ કે તેઓ વધારે માત્રામાં દા આલ્કોહોલનો સેવન કરે છે જે તેમના માટે ખૂબ નુકસાનકારક છે. અને તેમના શરીર માટે પણ ખૂબ નુકસાનકારક છે. જેના લીધે તેમને પેટમાં દુખાવો, વોમિટ અને જેવા વધારે વોમિટ વધારે થાય તો તો પછી તેમને બ્લડ પણ નીકળે છે. તે બધું તેઓ સમજવું જોઈયે. તેઓને એવું લાગે છે કે આ બધું ઓવર ઓવર ર ને લીધે થઈ રહ્યું છે. લેકીન આવું નથી. તેમને સમજવું જોઈએ કે આ બધું ન કરવું જોઈએ. પરંતુ તેઓ તેજ તરફ દોરાઈ રહી તમાર શું માનવું?
હા તમા ત્યારથીયો આ એમના વાલ તેમને ગાડી આપી દે છે. તો કેટલા વિદ્યાર્થીઓ વહેલા સ્કૂલના બાને જવાને બદલે પાન માં, પાન પાન મસાલા થી માંડીને માવો ખાય છે. અને સિગરેટ પીતા ઈ કલાક પર દેખાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાનું વિહકલ લઈને સ્કૂલના બાને સ્કૂલમાં જતા નથી. અને ફરવાને એવું જયા કરે છે. ત્યાં જઈને વ્યસન કરે છે. જેથી કરીને તેઓને વાલીઓને કઈ ખબર પતી નથી. મારો દીકરો તો સ્કૂલ ગયો છે. એવું જ વાલીઓને લાગે છે પણ તેઓ સ્કૂલ જતા નથી. અને ફરવા જયા કરે છે. જ્યારે વાલીને વાલીને શિક્ષકો ફોન કરે છે કે તમારો બાળક અહીંયા સ્કૂલમાં આવ્યું નથી. ત્યારે તેમને ખબર પડે છે કે, વિદ્યાર્થી તો સ્કૂલમાં ગયું નથી અને ફરવા છે. ત્યાં જઈને તેઓ મોજ માણે છે. જેથી તેઓની સેહત અને બધું બગડે છે. પણ એવું માનતા નથી લોકો
તે તમારી વાત સાચી છે. તેઓ બંક મારીને ફરવા નીકળી જાય છે. અને તે જેના લીધે તેમનું શિક્ષણ પર પણ ખુબ અસર થાય છે. અને તે જે તેઓ ત્યાં જઈને દારૂ પી છે વ્યસન કરે છે, તેના લીધે મના શરીરને પણ અને સ્વાસ્થ્યને પણ ખૂબ વધારે નુકસાન વધારે માત્રામાં નુકસાન થાય છે. હવે જો આવુ કરશે અને ઠોકાશે જો તેમને એક્સિડન્ટ થશે તો, તેનો જવાબદાર કોણ રહેશે? જો આવું ચાલુજ કરે એ લોકો. જે આપણને સામે વાળા નિર્દોષ રહીએ જેવા આપણે જેવા સા માન્ય માણસ હોઈએ. તો હવે આપણને તેઓ ઠોકી દે તો પછી આપણું નુકસાન આપણને જાનહાની ન નુકસાન થઈ શકે છે. અને આપણા વ્હીકલ ને પણ નુકસાન થઈ શકે છે જે તેઓ ભોગવવા માટે રેડી તો રહે નથી અને તેઓ આવું બધું ફરે છે. જેથી કારણે સમાજને ખુબ નુકસાન થાય છે. અત્યારની જ વાત લઈ લો તો અત્યારે અમે એક પર્યટન વિઝિટ કરવા ગયા હતા તો અમે ત્યાં જોયું હતું કે એક બાઈકર હતો જેનાથી ટર્ન નતો કપાયો અને તે તેની વ્હીકલ ઘરમાં ઘુસાડી દીધી હતી જેથી તે ઘરના ને ખૂબ વધારે મા ત્રા નુકસાન થયું હતું અને તે જ્યારે પણ ઘરના એ નુકસાન ની માંગણી કરી તેમના ઘરના પર તો તેઓ કહે છે કે અમે એ બાબતે જાણતા જ નથી તો અમે શી કઈ રીતે તમને આ બધું નુકસાન ભોગવીએ પરંતુ આ બધું આપણા જે વા છે તેમણે સમજવું જોઈએ કે આપણો છોકરો આટલી ફાસ્ટ જાય છે. તો તેમણે સમજાવવું જોઈએ કે આટલી ફાસ્ટ ન જવું જોઈએ અને તમારું લાયસન્સ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી તમારે વ્હીકલ પકડવું પણ જોઈએ પર અત્યારના વાલીઓ એવું કશું સમજતા નથી તેઓ ગાડીઓ આપી દે છે અને જેમ વિદ્યાર્થીઓ તો એ રીતે ગાડીઓ ચલાવે છે જેમ કે તેઓ રેસિંગમાં કસોમાં પાઠ લીધો હોય. તેઓ એસી ની સ્પીડ પર અને નેવું ની સ્પીડ પર ગાડીઓ ચલાવે છે. જેથી કરીને સમાજને ખુબ નુકસાન થાય છે અને તેમને પણ નુકસાન થાય છે પરંતુ તેઓ આ બાબતે કશું સમજવા જ માંગતા નથી તેઓએ સમજવું જોઈએ કે આપણે વેહિકલ ચલાવીએ છે તો ચાલીસ ની સ્પીડ થી ઉપર ચલાવું જ ન જવ જેથી કરીને આપણે કશું સામે આવી જાય અથવા ટર્ન ન કપાય તો આપણે બ્રેક મારીને પણ વ્હીકલને કંટ્રોલ કરી શકીએ જો આપ આપણે ઓવર સ્પીડિંગ કરશું તો તેઓથી તેનાથી આપણને પણ નુકસાન થશે અને જો આપણે આપ સામે કશું અચાનક આવી જાય ટ્રક કા તો તો આપડણે ઠોકાઈ ને મરી જશું તે બાબતે પણ એમને વિચારવું જોઈએ જો એક્સિડન્ટ થાય તો પછી બધા તો મોટા વાહનો નુકસાન કાઢે છે કે મોટા વાહન તો એના લીધે એનું મોત પામ્યું પરંતુ એવું નથી હોતું ઘણી વાર બાઈકર્સ લોકોની પણ ભૂલ હોય છે પરંતુ તે કોઈ માનતું નથી તે બાબતે તમાર શું માનવું છે?
હા એ વાત તમારી સાચી છે કે બધા મોટા વાહનોની ભૂલ કાઢે છે નાલા વાહનોને કોઈ ભૂલ કરાતા નથી પણ અમુક વાર નાલા વાહનોની પણ ભૂલ હોય છે કેમ કે તેઓ રાતના ટ્રેવલ કરવા માટે ઘણું બધું વ્યસન કરે છે જેથી કરીને તેવો ને હું હાલત થાય છે તો ચાલો આપડે મળીએ પછી બીજી વાર
હા આપણે આ બાબતે કાલે વાત કરીશું.